નમસ્કાર હા તો તારે કોલ સમિટ થઈ ગયું
હા સર થઈ ગયયો
હા તો હું તે માટે કતો હતો કે તું તારે મોબાઈલ બનવય તો હું જારે સ્ટોપ કો ત્યારે તારે મોબાઈલ બન તો ચાલુ કરી દેવાનો કારણ કે જો તરણ ને તરણ કોલ સમિટ નહી કરીએ તો બ પ્રોબ્લેમ જોવા મળશે
ના સર એ તો તમારે કહેવાની જરૂર નહીિ હ ન. સર તમારે એટલું પણ ખાવાનું જરૂર નહીિ કે હવે ટાઈમ પૂરો થઈ ગયો છે. સર હું ભાતો રહું છું અને સર જેવા ખતમ થઇ જશે એ કે તો ફોન હું ત સર ફીરથી ફોન કરી દઈશ તો તમારે ફોન ઉપાડી લેવાનો સર અને તમે કમ્પ્લીટ કરી નાખતી સર જલ્દી જલ્દી અને મારે તો એટલલું કેવું છે. સર કે અમારા ખેતરમાં મરચા વાયા છે. તો સર તમારે તમે તમારીની મરચા પાવતા હોય તો સર અમે તમારીતે દસ પંદર ક્ષીર પકડડી છું અનેને તમે ખાઈ શકો છો તમને જો ભાતા હોય તો ના ભાવતા હોય તો સર કોઈ વાત નહી ઘણી બધી પણ શાકભાજી વાવામાં આવી છે, ચમકે દારૂ કેળા સફરજન વગેરે ઘણા બધા પણ વાવ્યા છે, અને મેં તો એવું પણ શર સાંભળ્યું છે કે હું જયારે દર્શરીમાં જોયો હતો સર વૃક્ષો જોવા માટે તો મેં જોયું કે જે સફરજન જાળ હતું તેના ઉપર સર કેળું આવ્યું હતું તો સર તે સફરજન નો કલર સફરજન ન હતો અને આખ જે કેળા જેવો હતો જયારે મેં ખાધું તો સર અને બીટ નો સ્વાદ આવે તો સર તમારે એના વિશે શું કેવું સર,
હા સર તો તે જ્યારે જોયું કે કેળાના કેળાના વૃક્ષ ઉપર અસકજનુ સજ બીડ જેવો હતો તેમાં અલગ અલગ પ્રોબ્લેમ છે, જેમ કે સબરજનને કેળા ને અ ડોઝ આપ્યો છે, અને કેળા ડોઝ આપ્યો છે, જેના કારણે તેમાં ત્રણ વયની ડોઝ ભેળા થઈ ગયા જેના કારણે તને ભીડ નો સ્વાદ જોવા મળ્યો હતો આવા ફ્રુટ તો દૂર રહે કારણ કે તે કેમિકલ વાળા ફ્રૂટો આવે છે, અને તેમાં બે રૂપિયા નો લોલીપોપ વાળો ફ્રૂટ આવે છે, એ બે બે રૂપિયા ના પોપરનું અ જયારે કલર એમાં જાય છે, ત્યારે તેવા ફોટો બનતા હોય છે, તો તે માટે એવા ફૂપતિ તો સાવધાન રહે, અને અમારા ખે મરચા તો મને બઉુ ભાવે છે, તો તું પંદર ને તું એક ટન જેટલા મરચા પોકાડી દેજે કારણ કે તારે મેં એ સાંભળ્યું છે, કે પાંચ હજાર વીઘામાં તે મરચાવાયા છે, અને બે હજાર જેટલા તો તારે ડેલી ના મરચા હવે તે માટે તારે મને પંદર થી વીસ કોથળા તો તારે મને મરચા હું પણઅને મરચાહાલ મારા ખેતરમાં શક્કર પાલને ઉત્પાદન ર કરું છું, તો શક્કરપારા નું ઉત્પાદન સારું થયું છે, તો મુ તારા માટે કરબારા મોકલીશ તા ચાર ટોલો પરબાર મોકલીશ જેના કારણે તારે તારે છોકરા પણ ખાઈ શકે છે, શક્કરપારા તું મને ત્યારે ત્યારે સક્કર ભરા ખાવાનું મન થાય તો ત્યારે તું મને કોલ કરજે કા તો મેસેજ કરજે હું તને સકરપારા મોકલીશ અને સકરપારામાં મેં બિલકુલ દવાનો છિંટકાવ નહીં કર્યો. એકદમ શુદ્ધ દેશી ખાતર છાણીયું ખાતર નાખીને શકરબારાનુંઉત્પાદન કર્યું છે, અને ત્યારે મેં સાંભળ્યું હતું કે તું ઓર્ગેનાઈઝર બીટ ન ઉત્પાદન કરતો હતો તે બીટ નું ઉત્પાદન કર્યું કે નહી કર્યું હજી.
સર મેં બીટનું ઉત્પાદન કર્યું હતું પણ એમાં સર એક અલગ જ વાત જોવા મળી છે, કે સર ચારેમે બિયારણ નવું જયારે વાવેતર કર્યું ત્યારે જણા જણા મારા હાથમાં ધોણા હતા અમે એક એક ફરીન વાવેતર થઈ ગયું તો પછી તે ઉગયો અને તેમાં સર અલગ જ જોવા મળ્યું હતું કે બીડ મે ઘણી વાર સાંભળ્યું છે, કે બીડ જમીનમાં થાય છે, આ બીટ ઉપર આવતા હતા એટલે કોઈ સમજાવી નઈ શરૂ. ઉપર બીટ આવે તો ના સર વેજ લાગે તો સર વેણવાની પણ મજા આવે અને ત એ બેટ ધોવા પણ નહી પડતા ડાયરેક્ટ એને માર્કેટમાં ભરાવાના રહે છે, ફ્રેશ બીટ ભરાવાના રહે છે, જેના કારણે વસ્તી આપણા બીટ લ માટે લોકો બધા લાઈનમાં લાગી જાય છે અને સારા એવા પણ ભાવ મળે છે.
સારી એવી આવક મળે છે જે પણ પૈસા મળે છે તેં હોટલમાં જઈને જમણવારો કરુ છું. અને સારી એવી મોજ મસ્તી કરવામાં ઉડાડી દેતો હોય સર ફરવા માટે પણ જોવું પણ થોડા ઘણા પૈસા મળે તો હું ફરવા જતો રહું છું અને સારી એવી આનંદ મેળવતો હોય છું અને સારા એવા પૈસા પણ મળતા હોય છે. સર અ
સર અ મુું સર હું એવું કેવા માગુ છું કે તું યાર આટલો વાત કરતા કરતા હાંફી જાય છે. તો તું યાર પાણી પી લે કા તો તું ફ્રી થઈને બેસી જાય યાર તું કેટલો હાંફી જાય છે વાત કરતા કરતા તો તું કામ જયારે કરતો હશે ત્યારે તું કામ કરતા કરતા પણ- આમાં હાભી જતું હશે યાર શું કેમ તારે કઈ પ્રોબ્લેમ છે. હાલ હારે
હા સર એવું છે કે મને ખુબ જ ગળું સુકાઈ રહ્યું છે અને તરસ લાગી રહી છે તો મારે પાણી પીવા માટે જવું છે. પણ એ થોડુંક નંદવાનું બાકી છે તો પેલા થોડક નાંદી લઉ પછી પાણી પીવા માટે નહી નઈ સર પાણી પીવું ખુબ જરૂરી છે ગળું સુકાઈ રહ્યું છે તો બી પેલા પાણી પાહીને આવી જવું ત્યાં સુધી તમે સર કન્ટિન્યુ કરી શકો છો સર
હા તો હું એવું કામ આવુ છું તું પાણી પી કારણ કે તારા શરીર માં પાણીની માત્રા ઓ કારણે તને કોઈ પણ પ્રોબ્લેમ થઈ શકે છે. તું પાણી પી લે પછી મુ તને એ મારે જ્યારે મે અ સાંભળ્યું હતું કે બીટ નું ઉત્પાદન આપણે જમીનમાં કરીએ ત્યારે બીટ નું વૃક્ષ એટલું બધું થાય છે કે આપડે આ મોટી લાઈન ના ધાભલા વડે આવે છે એવડું એવડું હંડ્રેડ થી બસો ફીટ ઊંચું અ એનું બીટ નુ વૃક્ષ જાય છે જેના ઉપર બહું હલ એક એક ટન જેટલી તો બીટ આવે છે તો એ બીટ નુ પૈસા પણ બઉ વધુ મતલબ પ્રમાણમાં જોવા મળે છે. ત્રણ થી ચાર કરોડ એક માણસ બીટ ના પૈસા જોવા મળે છે એટલા પૈસા પૈસા તો આપણેે અહિયા આપડે ખાડો ખોદાવો પડશે અને એટલા ખાડામાં આપડણે એ પૈસા મૂકવા પડશે કારણ કે આપડી પાસ એ કોઈ ઓપ્શન નથી જેનાથી આપડે એટલા પૈસા સંગલી શકીએ કારણ કે આપડે એટલું મોટું ઘર પણ નથી તો એટલા મોટા એટલા બધા પૈસા સંગરી શકે આપડે જયારે એટલું બીટ નું ઉત્પાદન થશે એટલા મોટા પૈસા આવસે જયારે આપડે આખા દેશનું કર્જા પણ માફ કહી દઈશું કારણ કે આપડે પૈસા રાખવાની અ જગ્યા જ નથી તે માટે અને આપણે બધા ગરીબોને મદદ કરીશું કારણ કે એ પૈસા આપણે બહુ ધર્મ ના લોકોમા વાપરશું અને આપડે ધાર્મિક ધાર્મિક મંદિર પણ બનાવશું જેના કારણે હાલ વિજય થાલાપતે એ એમના તમિલનાડુમાં એવું કર્યું છે કે જે પણ મંદિરમાં લોકો દાન કરે છે જે પૈસા આવે છે એ પૈસા નુ ધાર્મિક કામમાં યુઝ થાશે અને જૂના મંદિરોને રિપેર કરવામાં યુઝ થાય છે અને ગરીબોને થોડું પૈસા આ દાન આપશે જેના કારણે એમ પછી મંદિરના પૈસા નો સદ ઉપયોગ થાશે તો તમારે શું કેવું હલને અ પીએમ હાલ વિજય થાલાંપતિ સી એમ છે તો પી એમ માં કોણ આવવું જોઈએ અ
સર અ મારે તો એટલું કેવું છે કે હાલ તમિલનાડુમાં જે વિજય થલાપતિ જે સી એમ બન્યા છે તે ઘણા બધે લોકોની ખુબ જ મદદ કરી રહ્યા છે તેમના ઈલાકામાં ઘણા બધા એવા લોકો છે જે ઘણા બધ પ્રોબ્લેમ છે જે તેમને હમ્મ હમા કર્યા છે અને એ પ્રોબ્લેમ હમા કર્યા જેના કારણે, તે બધાના લોક લોકોની નજર માં હીરો બની ગયા છે. અને બધા લોકો એવું કેવા માંગે છે કે વિજય થલાપતિ નરેન્દ્ર મોદી જગ્યાએ અ જે અગલે સિલેક્શન આવે છે. એમાં વિજય થલાપતિ ને ઉભા કરવા પડે. એની જગ્યાએ એની જગ્યાએ અ પીએમ મોદી ને હટાવીને એ જગ્યાએ વિજય થલાપતિ ને રાખવા જોઈએ જેના કારણે તે ભારતનું ખુબ જ મોટું કામ કરે અને સારી એવી આવક પણ સારું એવું વિકાસ કરે જે લોકોને ઘણી બધી મદદ કરે અને ઘણા વિદેશ ખેડૂતીને સહાય કરે ખેડૂત માટે વિજય થાલાંપતી ચલાવ બધી ઘણું બધું કરી રહ્યો છે. ખેડૂતોને. ઘણ બધો લાભ થતો જોવા મળતો હોય છે. જે વિજય થેલાપતિ દ્વારા મોદી એ અરે મોદી દસ વર્ષથી કામ નહી કરતો ન મોદીએ ખુબ જ ઘણું બધો એવું કામ કર્યું છે. જેના કારણે ભારત રાજ્ય ખુબ જ આગળ વધ્યું છે. તેવા કેે ઘણી બધી યોજના યોજના એ બહાર પાડી બે હાજર ચૌદ, બે હાજાર સોળ, બે હાજાર સત્તર, બે હજાર અઢર સતત ચાર વર્ષ સુધી તેમને અલગ-અલગ યોજનાઓ બહાર પાડી હતી. અને સાર એવા કામ પણ કર્યા હતા અને તેમને લોકો ખુબ જ યાદ કરતા હતા પણ થોડોક ટાઈમ માટે મોદીએ ખૂબ અપના કરી ખબર નહ છું કારણ કોઈ બોલતો નહી એમાં વસ્તી તેના જે જુના કામ થી ભૂલી ગઈ છે અને હાલના યાદ હાલનું યાદ કરે. વસ્તી જારે પણ ફરી જાય, તેનું ધ્યાન રાખવું જોઈએ વસ્તી ગમે એટલું તમે સારું કામ કરો પાછળ થી. તમારી એક જ ગલતી તમે એક ભૂલ કરો છો તે પબ્લિક પકડી લે છે પણ તે એ નહી જોતી કે તેને પાછળથી જવા તેને જે ભૂતકાળમાં જવા જ લ કર્યા છે તે ધ્યાન ન રાખતી અને સારી સાર એવું નુકસાન પણ થતું જોવા મળે છે સર.
હા સર તો મોદી એ પેલા જયારે તે પીએમ બન્યો ત્યારે તેને થોડા બહોત કામ મારા કર્યા અને પછી એને શિખર એને આ ભારતને તેને કરજામાં ડૂબાડી દીધો છે ભારતનું હજી કરરજુ પણ તેને પૂરું ભર્યું નથી દીધું અને તે અ એ બે ચાર માણસો હતા તે ભારત થી દોઢસો કરોડ બસો કરોડ બે હજાર કરોડ જેટલા કરોડો રૂપિયા લઈને તે ભારત માંથી નાસી ગયા છે અને એવું- કહેવામાં આવે છે કે એ નાસાડવામાં આતો પીએમ મોદી નો જ છે. કારણ કે પીએમ મોદી એ તેની કોઈ કાળજી હાત ના કરી અને તે લોકો ફરાર થઈ ગયા આટલા પૈસા લોન લઈને અને અ આાલ તે ખેડૂત લોકોને પણ કે કોઈ સહાય નહી કરતા જેમ વિજય થાલાપતિ જેવો જ સીએમ એમજ તેને એના તમિલનાડુ ના બધા જ ખેડૂત તો હું તેને એક અરજુ બધું માફ કરી દીધું જેમાં આપણે મોદી પણ એવું નહી કરી શકતો છીને શું વાંધો છે? અને તે લોકો એમ તો પૈસા બહુ ઉડાડી દે છે પણ જયારે સ્ટુડન્ટ ને કોઈ કામ હોય જયારે સરકારી ને કો સરકારી આપણેે જયારે નિશાળ હો છીએ તો તે લોકો તેમાં પણ બહુ કામ કરે છે. પણ જયારે પ્રાઈવેટ સ્કૂલ છે તો તેમાં કોઈ હેલ્પ કરતા નથી. સરકારી સ્કૂલમાં પણ હાલ ટીચરો એવા છે કે આખો દિવસ મોબાઈલ ચલાવે છે પણ તો પણ- મોદી કોઈ કેહેતો નથી અને જયારે તમિલનાડુમાં વિજય થેલાપતિ એવું કહે છે કે જયારે કોઈ છોકરીને કોઈ છોકરો છેડતા પકડાઈ ગયો તો સીધી ફાંસી ની ચોઈસ લાકમાં ફાસીની સજા આપવામાં આવશે. જયારે કોઈ છોકરી અ એને એના અ રાજ્યમાં જયારે કોઈ હસ્તુ હતું કોઈનું માગ મોત થઈ ગયું હતું ને એ છોકરી હસતી હતી તો વિજય થેલાપતી હતી તેને તરત જ પોલીસ થી સસ્પેન્ડ કરી દીધી તું એટલો એનો ઓરો ચાલે છે હાલ તમિલનાડુમાં અને આપડો મોદી તો હાલ એક છોકરી નો બળાત્કાર થઈ ગયો કઈ શું કરી શકતો નથી તો તમાર શું કેવું?? મોદીની જગ્યાએ વિજય થલાપતિને હાલ આવું જોઈએ કે ના આવવું જોઈએ પીએમમાં
સર મારું તો એટલું જ કેવું છે કે હાલ મોદી હવે કામ કરી રહ્યો મોદીનું જે મોદી તો પણ સારું કામ કરે છે પણ સર જે એના અ નેચે માણસ છે તે કામ નહી કરી રહ્યા છે જેના કારણે મોદીની ખુબ જ બદનામી થઈ રહી છે સર મારું તો એટલું કેવું છે કે જો વિજય થેલાપતી જો ખુબ જ યંગ હે જો ઉંમર ઘણી નથી જેના કારણે સર તે જો આવશે તો ઘણા લોકોની સેવા કરશે અને જે પણ જે પિક્ચર બનાવ્યા છે એવું જે કામ કરી રહ્યો છે સારું એવું કામ કરે છે અને સારું તે લોકો પણ તેને ખુબ જ પ્રેમ કરે છે. અને માર તો એટલે કહેય છે જો વિજય થેલાપતિ ઊભો રહેશે તો તેને કોઈ નહી હરાવી શકે. અને લોકો તેને તે વોટ આપશે અને ખૂબ આ વિજય થેલાપતી પછી જયારે પણ પીએમ બનશે તો ઘણા બધા લોકોનું કામ કરશે અને સારું એવું લોકોનું કામ કરશે અને અ લોકોને ઘણી બધી એવી યોજનાઓ બહાર પાડશે જે લોકોને ખેડૂતો માટે તો તે ખુબ જ સારું કામ કરે છે જે ગરીબ લોકો છે. તેના માટે પણ વિજય થલાપતિ ઘણું કામ કરતો જોવા મળે છે વિજય થલાપતિ જે છે. ઘણા બધી લોકોની સમસ્યાઓ દૂર કરી છે જેમ કે એક વાર જો સ્કૂલ ને ટોકૂ ગયું હતું તો વિજય થલાપતી અને ખબર પડતા જ વિજય થલપતિ એ તેમની ટીમ મેલીને તારે ટકો હમ્મું કરાયું અને વિદ્યાર્થીને કોઈ પણ સમસ્યા ના થાય એવા ઘણા બધા પ્રયત્ન કરે છે અને સારી એવો આવક પણ ખેડૂતને આ લે છે અને તેને સારો ભાવ મળે એવા વિજયથાલાપથી કામ કરતો હોય છે જેના કારણે ઘણી બધું